કેમ છો?
મજમાં.
હેલો મારો અવાજ આવે છે?
હા આવે છે ને બોલો.
કેમ છો?
બસ મજામાં છીએ.
બસ જો કઈ નહી. કેવું ઘરે બધા મજામાં બધાની તબિયત ને બધું કેવું છે સારું ને?
હા સારું છે.
હમ્મ અન તમને પેલું હાથમાં વાગ્યું તું એ મટી ગયું કે નહી?
તો હજુ દુખાવો રેસેજ
બતાઈ આવજો જઈને નહિ તો વધી જશે.
હા એ તો છે જ ને. બતાવું જ છે ડોક્ટર પાસે જવું પડશે
હમ્મ એજ અત્યાર તો પાછું આમ મને તો એવું લાગે છે કે અત્યારના લોકો તો છે ને કમાણી પાછળ વધારે દોડે છે પણ આમ નાની બચતનું મહત્વ પણ ભૂલી જાય છે.
સાચી એવી વાત છે આ સારો ટોપિક છે ઘણા લોકો માને છે કે માત્ર મોટી રકમ બચાવવાથી જ ફાયદો થાય પરંતુ નાની નાની બચત લાંબા ગાળે બહુ મોટો ફેરફાર લાવે છે ને.
હા એજ ને એમ રોજના આપણે થોડા રૂપિયા બચાવવાની આદત કરીએ ને તો વર્ષના અંતે સારી રકમ બદલાઈ જાય છે આપણે રોજને બહુ નહી તો આમ બસો કે એવા રૂપિયા પણ આપણે જમા કરીએ ને તો આપણે એને વર્ષે છેલ્લે બહુ સારો એવો રકમ મળે છે અને એ આપણને કામ પણ આવે.
સાચી વાત છે એમાં તો પૈસાથી જ નહી પણ તમે તમારો સમયને બચાવો પાણી બચાવતા શીખો. બચાવો ખોરાક ની બચત પણ એટલી જ મહત્વની છે. કેને એ એક રૂમમાંંખ ચાલ મૂકીને બીજ રૂમમાં તમે જતા રહો એ બધું તે કૂટે એવો કવાય ને
બિલકુલ પાણીની વાત થઈ તો મેં હમણાં જ કાલે જ ન્યૂઝમાં જોયું કે પાણી જ નથી મળી રહ્યું મોટા મોટા સેલિબ્રિટીસ ના ઘરે પણ પાણી નથી આવી રહ્યું અત્યારે પાણીનો પણ આમ એક મતલબ બો મોટો મહત્વનો મુદ્દો છે કે લોકો પાણીની બચાવે તો પછી આવનારા જે સમયમાં ઓછું પા પાણી મળ જ
હા સાચી વાત છે લોકો નો સમય ની બચત સૌથી કિંમતી છે સમય એક વાર જતો રહેે તો તમારો પાછો નથી આવતો કે તમારી ભણવાની ઉંમર હોય કે તમારી કામ કરવાની ઉંમર હોય એ જતી જાય પછી પાછી નથી આવ તીને
હમ તો ભાગા મોબાઈલ પર બીન જરૂરી રીતે પસાર કરી દેતા
હા મોબાઈલ પાછળ જ પોતાનો આખો દિવસ પ્રસાર કરે છે એના કરતા જો રોજ એ કલાક પણ યોગ્ય રીતે બચાવી શકે તો તે કલાકમાં તે લોકો વાંચન કરી શકે કસરત કરે અથવા પરિવાર સાથે બેસીને તમે વાતો કરીને સમય પસાર કરી શકો છો ને
હમ બિલકુલ બિલકુલ અને એ તો આમ નાની આદતો જીવનમાં ગુણવત્તા વધારતી હોય છે આપણે નાની નાની બાબતો તો
હા એ તો સાચી વાત છે કે તમે નાની નાની આદતો તમારા જીવનમાં પાડો તો તમારું જીવન સારું જશે તો પૈસાની બચત માટે તું શું કરે છે.
હું તો પેલા મહિના માટે જરૂરી ખર્ચાની છે ને યાદી બનાવું અને પછી જ ખરીદી કરું કે પેલા લિસ્ટ બનાવી દઉં કે મઈ આજે મારે મતલબ આ મહિનામાં આટલું જોઈશે તો એટલું જ ફાલતુના ખર્ચા નથી કરતી
હ સરસ આદત છે સારી વાત છે ઘણા ઘણી વખત લોકો ઓફર જોઈને બિનજરૂરી વસ્તુઓ ખરશે ઓનલાઈન જોવે કે આ વસ્તુ સારી છે ચલો લઈ લઈએ હા એ સારી આદત ન થી ને
હા એજ હ અને સસ્તું મળે એટલે જરૂરી હોય એવું જ નથી હ
હા મેં પણ હવે બાર થી વારંવાર ખાવાનું ઓછું જ કરી નાખ્યું છે પેલા તો હું કેટલું બધું બારનું જમતીતી
હા એજ ને એનાથી તો પૈસા પણ બચે અને આપણું આમ શરીર પણ આમ સારું રહે કારણ કે આપડે બહારનું ખાઈએ રોજ તો પછી ઘણી બધી બીમારીઓ થાય એના કરતા ઘરનું ખાવું કોક વાર બહારનું ખાવાય એનાથી આપડા પૈસા પણ કેટલા બચે છે અને અત્યારે તો કે કેટલું મોંઘું થઈ ગયું છે બધું
હા પાણીની બચત માટે પણ આપણે ઘણું બધું કરી શકીએ ને જેમ કે હમ
હમ એ જ આ એમ કે જેમ કે આપણે દાંત સાફ કરતી વખતે નળ ખુલ્લો ના રાખવો જોઈએ અમુક લોકો તો મતલબ બ્રશ કરતા હોય ને ત્યારે આ બી જેટલી મિનિટ બ્રશ કરે ને ત્યાં સુધી નળને ખુલ્લો જ રાખતા હોય છે.
હા સાચી વાત છે કાર અથવા બાઈક ધોતી વખતે પણ જરૂર કરતા બધું પાણી વપરાય છે અ ન હ
હમ ઘરમાં પાણી લીક થતું હોય ને તો તરત જ આપણે સુધારવું જોઈએ કારણ કે એનાથી કેટલો પાણીનો બગાડ થાય આપણે જ્યાં સુધી ના કરીએ ત્યાં સુધી પાણી તો વેસ્ટ જ જવાનું ગટરમાં એના કરતા આપણે તરત જ છે ને એનો નિકાલ કરવું જોઈએ.
હા પાણી બચાવવું પણ જરૂરી છે સાથે વીજળી ની બી છે બચત વિશે તારો શું વિચાર છે.
રૂમમાંથી બહાર નીકળીએ ને એ વખતે પંખો લાાઈટ એસી એ બધું બંધ કરવાની આદત આપણે બનાવવી જ જોઈએ એનાથી કેટલી બધી વીજળી બચે
પંખા લાઈટ ચાલુ મૂકી દે ઘણા લોકો ચાર્જર આખો દિવસ પ્લગમાં જ રાખે છે ને
બિલકુલ આ નાની બેદરકારી પણ આમ લાંબા ગાળે નુકસાન પહોંચાડે હા
હમ ખોરાક ની બરબાદી પણ મોટી સમસ્યા છે ને
આપડે લેવું જોઈએ વધારે લઈને વગાડવું ના જોઈએ
હ ઘરે વધેરું ભોજન યોગ્ય રીતે ઉપયોગમાં લઈ શકાય છે.
બિલકુલ અને જરૂરિયાતમંદ લોકોને પણ આપણે આપી શકીએ ઘરનું ભોજન તો
મને તો લાગે છે કે બાળકોને નાની ઉંમર થી જ બધી બચત શીખાવી જોઈએ કે વીજળી બચાવવી જોઈએ પૈસાની બચત કેવી રીતે કરવી જોઈએ પાણી કેવી રીતે વાપરવું જોઈએ.
બિલકુલ બિલકુલ જો આપણે બાણપણથી જ આમ સારી આદતો મતલબ એમનામાં વિકસાવીએ તો આખું જીવન એમનું સરળ બની શકે
હા પેલા તો ગુલ્લક ની પરંપરા પણ સારી હતી કે ગલ્લો લાવી અને મમ્મી પપ્પા આપતા બે ત્રણ રૂપિયા કે રૂપિયો એ ગુલ્લક માં નાખી દેતા તો એ તમારી બચત જ હતી ને
હા ને એનાથી પાછું પૈસા નું મૂલ્ય પણ આપણને સમજાતું હતું
હ આજકાલ તો ડિજિટલ યુગમાં ખર્ચ કરવો બહુ સરળ બની ગયો છે
બિલકુલ એટલા માટે જ તો ખર્ચ કરતા પહેલા બે વાર વિચારવાની જરૂર છે અત્યારે તો કેવું કે આમ સ્કેન કર્યું નથી કે પૈસા બે મિનિટમાં આપડા ખાતામાંથી ગયા નથી પહેલા તો પૈસા મતલબ જોડે હોય પણ મમ્મી લોકો આપણ આપણે વધાના
હા હું હવે દરેક મહિનાના અંતે મારા ખર્ચની સમીક્ષા કરું છું લખીને રાખું છું કે મેં કેટલા પૈસા વાપર્યા હ
હા આ એક ખુબ સારી આદત છે એનાથી આપણને ખબર પડે કે આપણે કેટલા કામના ખર્ચા અને કેટલા નક્કામાં ખર્ચા કર્યા
કારણ કે ત્યાં બિનજરૂરી ખર્ચ થાય છે તે તરત જ સમજાઈ જાય તો તમારી લખવાની આદત હોય તો
હમ્મ એજ ને આવતા મહિનામાં તેને નિયંત્રિત કરી શકાય કે મેં આટલો ખર્ચો કરેલો તો થોડો પછી મતલબ ઓછો કરાય એમ
હા નાની બચત તે કઈ કંજુસી નો અર્થ નથી પણ તમારે પૈસા બચાવવા પણ જરૂરી છે તમારા ગુલ્લકમાં તમે રોજ બે રૂપિયા રૂપિયો નાખો પાંચ રૂપિયા નાખો દસ રૂપિયા તો એ તમારે લાંબા ગાળે મોટી રકમ ઉભી થઈ શકે ને
સાચી વાત છે બિલકુલ બિલકુલ તેનો અર્થ આમ સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ આપડે
હા જીવનમાં સંતુલન જ સૌથી મહત્વનું છે કે તમારા જવનમાં
હમ્મ એજ અને જો દરેક વ્યક્તિ થોડું ધ્યાન રાખે તો પરિવાર સમાજ અને પર્યાવરણ ત્રણેયને લાભ થઈ શકે
હા અને એજ નાની બચત થી મોટો બદલાવ લાવવાનો સાચો માર્ગ છે ને
ખરેખર આ મોટી સફળતાઓ ઘણીવાર નાની આદતોથી જ શરૂ થાય છે
અને અને રોજિંદા જીવન માં સતત અનુસરેલી સારી આદતો જ ભવિષ્યને મજબૂત બનાવે છે તમે નાની નાની બાબતો ધ્યાનમાં રાખશો તો તમારા માટે ફાયદાકારક છે ને
હમ્મ એજ પણ મને તો એવું લાગે છે કે આપણેે ઉર્જાની બચત બચત કરવી પણ એટલી મહત્વની છે હા આપણે જેટલી પાણી વીજળીની કરીએ એ પણ બરાબર છે પણ આપણેે ઉર્જાની પણ બચત કરવી જરૂરી છે
બિલકુલ દરેક કામમાં આપણે પોતાને જોડવું પણ યોગ્ય નથી
હમ્મ મેં તો એક નવી આદત શરૂ કરી છે
તત
મને તમારો અવાજ નથી આવી રહ્યો હલો
કઈ આદત છે તમારી હલો હલો હેલો